હલો.
હાલલો.
કેમ છો તમે.
મજામાં તમે કેમ છો.
હું પણ મજામાં જ છું આજે છે ને સ્કૂલ માં સ્વચ્છ અને આરોગ્ય વિશે સેમિનાર હતો ત્યાંથી આવીને વિચાર હા ત્યાંથી આવીને વિચાર આવ્યું કે તમારી સાથે આ વિષય ઉપર વાત કરું.
બરાબર છે.
આજકાલ દરેક વ્યક્તિને છે ને સ્વચ્છતા અને આરોગ્ય નું મહત્વ જાણવું જોઈએ છે.
હા હા સાચી વાત છે.
એલ પેલા મને લાગતું હતું કે સ્વચ્છતા એટલે મા રોજ નાવાનું પરંતુ આજે સમજ આવ્યું કે સ્વસ્થ એટલે શરીર ઘર આસપાસનું વાતાવરણ અને ખોરાક બધું જ સ્વચ્છ રાખવું.
બધું જ સાચી વાત છે તમારી.
જો આપણે સ્વસ્છતા રહીશું તો ઘણી બીમારીઓમાં થી પણ બચી શકીશું ડોક્ટરો પણ હંમેશા વ્યક્તિ અ સ્વચ્છતા જણાવવાની સલાહ આપે છે.
હમ. સાચી વાત છે એટલે એના એ હશે તો આપણું આ શરીર પણ નિરોગી રહેેશે એમ.
હા. એકદમ સાચી
હમ હમ.
તમારા વિચારોમાંથી વ્યક્તિગત સ્ સ્વચ્છતામાં શું શું આવે છે.
અ પેલી તો એ વસ્તુ કે જેટલું આપણે આપણા શરીર અને શરીર ને સ્વચ્છતા રાખીએ એ વધારે બેસ્ટ છે. અ મારા સમય મારા પ્રરામા કે સિક્સ મંથસ અને વન ઈયર માં આપડે આપણું હેલ્થ ચેકઅપ કરાવવું જ જોઈએ. જે રીતનું જે બધા રોગો નીકળ્યા છે. કે આપણને ખબર નથી પડતી કે આપણા શરીરના અંદરમાં ઇન્ટરલ શું આપણને થાય છે. એ બહાર નથી દેખાતું કે જયારે બહાર ક્યારે આવે છે કે જય્યારે એના એક સ્ટેજ લેવલના ઉપર હોય છે ત્યારે આવે છે એટલે દરેક દરેક માણસે થોડું સિક્સ મંથસ ન તો વન યરમાં બી એક વખત હેલ્થ ચેકઅપ કરાવવું એકદમ નેસેસરી બને છે એમ
તમારી વાત એકદમ સાચી છે મારા પ્રમાણે સ્વચ્છતા એટલે
તમારો હા અવાજ કઠ્ઠઇશ હા અવાજ આ
દિવસ બે વખત દાંત સાબ દિવસમાં બે વખત દસ હાથ ધોવા ના સમય પર કાપ સ્વચ્છ કપડા પહેરવા અને શુદ્ધ પાણી પીવું આ બધી સારી આદતો છે
હમ એ વસ્તુ તો છે જ એ વસ્તુ જો કરી દીધું તે તો છે જ થોડું સવારે સવારે વ્યાયામ કર્યું કસરતો કરી યોગા કર્યા મેન મોટું યોગા જો યોગા આપણે કરીશું ને તો આપણું માનસિક શાંતિ અને બધી જ રીતે આપણા શરીર પર કંટ્રોલ બધું જ થાય છે યોગા દ્વારાથી
હા તમારી વાત એકદમ સાચી છે
હમ
આપણેે છે ને જ્યારે પણ આપણે બહાર થી આવીએ કે કં તો પેલા સૌથી પેલા આપણને છે ને હાથ ધોવું જોઈએ આપડું
જઈએ હમ
હ એ સૌથી મોટો સ્ટેપ છે આપણે પોતાનું પોતે સાફ ચિત્ર રખવાનું કેમ કે હાથોથી જ આપણા શરીર ના અંદર કીટાણુઓ જાય છે.
હમ્મ. કે એ વસ્તુ તો આપડે એમ જોવા જઈએ ને તો કોરોના કાળમાં ઘણું બધું શીખવાડી દીધું છે કે તમે કોઈને પણ ટચ કરો કે ઘરે કોઈને પણ જાઓ તો્રેની સુકરે પર સ્ટ સનીિટાઈઝર તો સેનેટાઈઝર તમારી જોડે હા તે તમારી જોડે જ રાખો. કે ઇવન તમે કોઈની સાથે હાથ હેન્ડસેક પણ કર્યો છે તો સેનિટાઈઝર થી પે હાથ ને ક્લીન કરી દો કે એના જમ્સ આપણા જમ્સ ને લાગે નહી. એ વસ્તુ તો આપને કોરોના કાળમાં ઘણું બધું શીખવાડી દીધું છે. કે માણસે કેટલું ઇમ્પોર્ટન્સ પોતાના માટે પણ રેવાનું છે.
એકદમ સાચું હાથ પર ઘણા સૂક્ષ જીવવાણું હોય છે જો હાથ ધોયા વગર જવાનું હોઈ જ નહી જીવાણુ શરીરમાં જ જઈને બીમારીઓ ફેલાવી શકે છે.
સાચી વાત છે.
કોરોનાનું. તો કોરોના પછી લોકો હાથ ધોવાનું મહત્વ વધારે સમજી ગયા છે.
વધારે સમજી ગયા છે પેલે એવું હતું કે શું હાથ ધોવાનું. પણ હવે એ ઇમ્પોર્ટન્સ કે ના હું કોઈના ઘરના એન્ટર થયું છે. મને કોઈ એ ફૂડ આપ્યું છે તો મારે પેલા હાથ વોશ કરવું જ પડે છે એમ.
સાારચી વાત પણ માત્રત્ર હથ જ ધોવાતી નહી. ઘર પણ સ્વચ્છ રાખવું જોઈએ ઘરમાં કચરો લાંબા
હમ્મ.
ઘરમાં કચરો લાંબા વખ સુધી નહી રાખવું જોઈએ રોજ સફાઈ કરવી જોઈએ આ પાસ ગણપતિ ને થવા દેવી જો.
હમ સાચી વાત છે.
આપણા સમાજને ઘણી વાર લોકો રસ્તા પર કચરા ફકી દે છે. એ એક ખરા આદત છે ને.
. . સાચી વાત છે. ના પણ હવે એક વસ્તુ આપણે જોઈ શકીએ, કે આપણા આપણા અહી બી જરા. આ બધા બીમારીઓ ચાલુ થાય છે. તો સરકાર દ્વારા બી આપને ઘણું બધું ખવા પણ મળે છે. અને ઘણું બધું એ લોકો આપણને સજેશન પણ કરે છે. કે તમે આ કરો આ કરો કેમ. કે કે આપડે કોઈ લાંબી બીમારી અને લાંબા કોઈ આ રોગો આવે તો તેની સામે લડી શકીએ આપણે.
હમ્મ તમારી વાત એકદમ સાચી છે.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
આપણે આપણા આસપાસ સ્વચ્છતા જણાવીએ તો અ બીમારીઓની ઉત્પત્તિ થાય જ
થાય જ નહીં.
હા આપડે જેમ રસ્તા પર કચરા ફેંકવાની ગંદકી ફેલાય છે. જે દુર્ગંધ આવે છે અને પછી મચ્છરો તથા વધે છે તેનાથી ડેન્ગુ, મલેરિયા જેવી બીમારીઓ ફેલી શકાય છે.
હમ્મ.
એટલે આપડણે કચરા કચરાઓ હંમેશા ડસ્ટબિનમાં જ નાખવું જોઈએ.
હમ્મ ના હવે તો હવે તમે જુઓ. કે આપણી સાથે સરકાર બી કેટલું બધું સમજોતો કરે છે. કે ભાઈ ભીનો કચરો, સૂકો કરચો. ડિફરન્સ પાર્ટસ રાખ્યું જ છે અને આપણે પણ એમાં પ્રાયોરિટી આપી. ને જો સરખું રાખીશું ને, તો આપડા થી વધારે તો કામ નથી. થતું પણ એક સ્ટેપ આપણાથી એક કામ થાય છે કે, આપણે આટલું તો કરી શકીએ ને.
હા તમારી વાત એકદમ સાચી છે કે લોકોને એક કદમ ઉઠાવવું જોઈએ. કે ભીના કચરા ને સૂકા કચરા અલગ અલગ
અલગ હમ્મ.
હા અને પ્લાસ્ટિક નો પણ ઉપયોગ ઓછું કરવું જોએ. જોય એ શક્ય હોય શક્ય હોય ત્યાં સુધી ક કપડા જ ના થેલયો.
હમ્મ હમ્મ હમ્મ
આપણા દેશમાં. જોઈ શકો છો તમે, સરકાર દ્વારા ભારત સ્વચ્છ ભારત અભિયાન. પણ એક જ હેતુથી શરૂ કરવામાં આવ્યો છે. જે દરેક નાગરિકને સ્વચ્છતા નું મહત્વ સમજાવે છે.
સાચી વાત છે. એ હું હું તમને એજ કહવા માંગુ છું, ને કે કેટલું બધું હવેતો સરકારશ્રી બી આપણા એથી જાગૃત થયા છે, આપણા જે પીએમ છે. નરેન્દ્ર મોદી એ ખુદ સ્વચ્છતાના માટે, કેટલા બધા અગ્રેસિવ છે. કે બસ મારે આપડે જે બી હોય આપડ. શરીર ને નિરોગી રાખવા માટે, આ આજુબાજુ બધી જ વસ્તુને આપણે સ્વચ્છ રાખવું જ જોઈએ.
હમ્મ તમારી વાત એકદમ સાચી છે. પણ સરકાર એક. એકલી આટલું બધું તો કરી શકતું જ નથી નહી. દરેક નાગરિક. દરેક નાગરિકને પોતાની જવાબદારી સમ સમજે. ત્યારે જ એ દેશ.
હમ્મ
દેશ ખરેખર સ્વચ્છ બની શકે છે.
સ્વચ્છ બની રહે છે. એટલે આજે બધા કહે છે. કે અમેરિકા આટલું ક્લીન છે. પણ અમેરિકામાં. પહેલેથી જ લોકો જાગૃત બને છે. શું આપણા અહિયા થી દસ ટકા. પબ્લિક બી આટલું જાગૃત બનશે ને. તો આપણું ઈન્ડિયા પણ એટલું જ સ્વચ્છ અને સારું જ રહેશે અને આ આપણે પણ અને નિરોગી જ બધા રશું એમ. કારણ કે એટલું મહત્વ છે, ક્લીનીનેસનું.
તમારી વાત એકદમ સાચી છે. અમેરિકાના લોકો જેવા આપણે થોડુંક પણ એક ટકા પણ બની જઈએ. તો આપણું દેશ બહુ આગે વધશે.
હમ્મ
આરોગ્ય માટે છે, ને ખોરાકની પણ સ્વચ્છતા. આપણને જરૂરી છે, તમારું શું કહેવાનું.
એક નંબર. આપણે સારું જ ખોરાક ખાઈએ, જે હમણાં જંક ફૂડ છે, આ છે, આપણને નથી ખબર. કે બહાર એ લોકો કેવી રીતે બનાવે છે. પણ મારા મારા ખ્યાલ પ્રમાણે હવે આ બધી જ વસ્તુ આપણે ઘરમાં પણ બનાવી શકીએ છે. તો ઘરે આપણે સ્વચ્છ રીતે. ને સારી રીતે બનાવશું, નેતો પણ આપણે કોઈ નુકસાની થવાની નથી.
આરોગ્ય માટે.
હમ હા તમારી વાત એકદમ. તમારી વાત એકદમ સાચી છે, આપણને હંમેશા તાજો અને સ્વચ્છ ખોરાક. ખાવું જોઈએ, ખુલ્લામાં મળતો. અસ્વચ્છ ખોરાક તળાવો જોઈએ.
હમ્મ આપણે કશે બીજી બી જગ્યા પર પણ ખાવા માટે જઈએ છે, તો એક સારું હાઈજેનિક. કોઈપણ જેબી હોય ત્યાં ત્યાં જોઈને, પછી તમે કંઈ પણ ખાવો એવું નથી. કે ભાઈ આ પ્લેસ મળી છે, અહીં ઉભા રહી જાવ ખાઈલો. પેલા એમનું ક્લીનલીનેસ જુઓ હાઈઇજેનિક જુવો. એના પર ખાવો તો આપને આપણે આપણે આપણું જોવાનું છે. હું એટલું કેવ છું, માણસે માણસો માટે જીવવાનું છે, પોતાના માટે જીવવાનું છે.
તમારી વાત એકદમ સાચી છે, આપણે કઈ પણ શાક સબ્જી કે ફળ. રૂટ લાગતા છે, તો આપણેે પેલા એને ધોઈને ખાવું જોઈએ.
હમ. એને ક્લીન કરો છો, બરાબર સાફ કરો છો, ને આપણે જો ઘરે જયારે બનાવીએ છીએ, ત્યારે આ બધી વસ્તુ. થોડું ધ્યાન લઈએ છે, આપણને નથી ખબર કે બહાર સુંળા કરે છે.
તમારી વાત એકદમ સાચી છે, તમે જાણો છો. ભોપાલ ઇન્ડિયાની સૌથી ક્લીનેસ્ટ સિટી છે.
હા હવે એક સમયમાં શું હતું એનું
એમાં શ ત્યાંના લો લોકો જાગૃત છે એ ક્યાંક પણ છૂ, કે નહીં એ કચરો કચરા પેટીમાં નાખે છે, અને એ સિટી એટલું ક્લીન છે ને કે તમે એવું લાગે છે, કે તમે હેવન ઉપર સ્વર્ગમાં આવી ગયા છો. એટલું એક પણ ધૂળકે માટીને કોઈ કાગળનું પેકેટ પણ ક્યાં જોવા મળતું નથી.
ના પણ એક સમય હતું, કે ત્યાં જે ગેસ લીકેજ થયેલો હતો ત્યારે એટલું નુકસાની થઈ હતી, આજે એ ત્યાંના પબ્લિકો એકાગ્રતા થઈને તે પોતાના દેશને સારી રીતે બનાવવાનું છે, એમ કરીને બધા જૂથ મળીને જે કર્યું છે. એના માટે આ પોસિબલ થયું છે. હું એટલું જ કેહેવા માંગુ કે બધા જૂથ મળીને જો સારું કરશોને તોઆ બધી જ વસ્તુ પોસિબલ છે. માણસો માટે ઇમ્પોસિબલ વસ્તુ કશું હોતું જ નથી, પોસિબલ જ હોય છે.
તમારી વાત એકદમ સાચી છે. આપડે આપણા આજુ બાજુના બધા લોકોને સ્વચ્છતાને જાણ કરવું જોઈએ કે કચરો અહિયાં ત્યાં ફેંકે નહીં આપડે બધાને શીખવાડવું જોઈએ
હમ. ટાઈમ થઈ ગયો ચાલો.
હા તમારા જોડે વાત કરીને અ બહુ જાણવાનું મળ્યું.
ચાલો ઓકે મળીએ